હલો તમને મારો અવાજ આવે છે તમને મારો અવાજ આવે છે?
હાલો આવે છે અવાજ મારો?
હા તમારો અવાજ આવે છે મને.
હા કેમ છો હા હવે આવે છે. હા બસ. હું પણ મજામાં છું. શું ચાલે બાકી વરસાદ છે? તમારે ત્યાં?
હા વરસાદ તો ખુબ વધે્ પડે છે. હમણાં જ રૂક્યો છે વરસાદ તો
હા અમારે અહીયાં તો નથી આવતો હજુ.
એવું છે? ટો ટમે ટમે જાણતા જ હશો આપડે ટાઈમનું મહટ્વ કેટ લું હોય છે. તમે સમજાવશો થોડું ઘણું મહટ્વ મને?
હા.. આપડે સમયને જો આપણેે ધ્યાનમાં રાખીને જો બધી વસ્તુમાં કામ કરીએ ને તો એ ખરેખર આપણા માટે ખુબ જ ઉપયોગી બને જેમ કે, અ કોઈપણ વસ્તુમાં આપણે સમયને ધ્યાનમાં રાખવું ખુબ જ જરૂરી હોય છે. કેમ કે અત્યારે છોકરાઓને અ સમયનો ખ્યાલ નથી હોતો એનું મહત્વ શું છે? પણ જ્યારે એ લોકો મોટા થાય અને જેમ કે, એ લોકોનું બાળપણ છે એ અત્યારે આપડે એમાં ઘણાં માતા પિતા એવું કર તા હોય છે કે જ્યારે અ એ બાળક છે જે નાનું હોય ત્યારે એમ કે બઉ વધારે આપડે એના પર ધ્યાન ન દે તા હોય પણ જ્યારે સમય વીતી જાય એ બાળપણમાંથી બાળક મોટું થઈ જાય ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે કે ખરેખર જે બાળપણ હતું એ આપડે ગુમાવી દીધું એમ. જ્યારે એ સમય હતો એ મજા કરવાનો એ આપડો જતો રહ્યો એમ. હવે આપડે મોટા થ થઈ ગ્યા તો હવે આપડે ખબર પડે કે આપડે જે સમય મસ્તી મોજ કરવાનો તો એ હવે આપડે જતોર્યો. હવે આપડે જવાબદારીને સમજદારીથી જ કામ લેવાનું છે હવે ખાલી
હા આજે તમે કીધું તે સાચી વાત છે. કારણ કે, જો જો આપડે કોઈ પણ વસ્તુ હોય જે ભણવાનું હોય રમ્મટ ગમ્મટનુ હોય આજે આજ વસ્તુ તે સા સમયસર થાય તો સારું રેય. કારણ કે, જો જ્યારે આપડી ભણવાની રમવા ગમવાની ઉંમર હોય એ ઉમરમાં આપડે આવું બધું કરીયે ભણીયે ગણીયે રમટ ગમટમાં પણ ઇન્ટરસ્ લઈએ તો આપરૂ જે એ ઠાય એ તો એમ સારું કેવાય પરંતુ આપણે ભણવાની ઉંમર છે. તો એમાં ઘઘઘણા લોકો કે બવ આપડા ભણવાની ઉંમર માટે લોકો કંઈ કરતા નથી. સ્કૂલે પણ નથી જડતા આવારાગરદી કર્યા કરે છે. ફ્રેન્ડ્સ્ લોકો સાથે એમ રખડિયા કરે છે તો આ સમયને તે લોકો બબબરબાદ કરી રહ્યા છે. પરંતુ જો ટે લોકો ભણે ગણે ની ને ડસમાં ડસમાં માં ફેલ થાય પછી કોઈ કંપનીમાં નવ હજારની જોબ કરે પછી તે લોકોને સમયનો અહેસાસ થાય કે આ જે મારી પાસે સમય હટો એ સમયમાં હું ભણી લેટે ટો અમને કોઈ મોટી કંપનીમાં અથવા કોઈ સરકારી કં નોકરી કરતો હોવ હોય વગેરે વગેરે એને રમટ ગમટ કર
હા એ તો તમે એકદમ સાચું કીધું.
આ સમય છે ને તો એક એ એવું વસ્તુ છે કે સમય એક વખત નીકળી જાય તો પાછો આવતો નથી. તેથી આપડે આ સમય નો આપડે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને આપડો સમય જ જતો રહ્યો હવે આપડે કઈસ કરી શકતા નથી પરંતુ જે બાળકો છે આપ આપડા જે આ વ્યક્તિઓ છે છોકરાઓ છે ટોએ લોકોને આપડે સમજાવું જોઈએ ટાઈમ ન વસ્તુ કે ટાઈમ શું છે એને કેવી રીતે મેનેજ કરવું જોઈએ તો સમજે તો થીક ના સમજે તો કોઈ વાંધો નહી પરંતુ આ આપડું એક એ હોય છે કે આપડે સમજાવવું જોઈએ કારણ કે એક સમય ચૂકી ગયા પછી પાછો આવતો નથી આપડે પણ આપડા સમયમાં આપડે ઘણું બધું જ ગુમાવ્યું છે. તો આપણે હમરા ઈનો અફસોસ થયો હશે તમને પણ કે નાનપણમાં કઈ ફ્રેન્ડ લોકો નાનપણમાં એવું નથી ખાલી ભણવાનું છે એવું નથી કે ખાલી સમય છે ભણવાનો છે પરંટુ ફ્રેન્ડ લોકો જોડે ફરવાનો રમટ ગમટ એ બધો જ ટાઈમ હોય છે. આપડણે ટાઈમ મેનેજ કરવું પડે છે પરંતુ એ સમયમાં આપડે જો આ બધું ન કરીએ તો આપડા આગળ જતા પસ્તાવો થાય થવાનો જ છે કારણ કે જો તમે એ એકલું ભણભણ કવું એ પણ યોગ્ય નથી આપડે આપડણે આ જ ઉમર જે નાનપણની જ ઉમર હોય છે જે આપડા મિત્રો સાથે ફરવાની રખડવા અહ ફરવારની મો એ કરવાની વગેરે ની હોય છે ભણવાની પણ તેજ હોય છે.
હા સાચું કીધું તમે અને આપડે જો સમયની કિંમત સમયસર સમજી જાયને તો એ આપડા માટે બહુ સારું છે કારણ કે એક વાર જો સમય જતો રહ્યો ને એને પાછો નથી આવતો જો ગયેલી એક મિનિટ પણ આપણને પાછી મળતી નથી એટલે જો પાછળથી આપણને પસ્તાવો થાય એના કરતા આપડે અહ સમય નો સદુપયોગ કરીને કઈક સારું અહ કામ કરવા માટે એનો ઉપયો કરીએ તો વધારે સારુ રહેે એમ. કેમ જેમ કે અત્યારે આપડી ઉમર છે અહ કઈક સારું એવું કમાવાની કે કઈક નવી સ્કીલ ડેવલપ કરવાની આપડાથી જે કઈ પણ બની શકે એ બધી મહેનત કરીને આપડે એ કરી શકીએ. પણ જો પછી આ પણ આપડા હાથમાંથી આ સમય જતો રહેશે પછી જયારે ઘડપણ આવે કે જયારે હાથ પગ કામ ના કરે ત્યારે આપણને અફસોસ થાય. કે મેં મારો જે સમય હતો એ મેં ગુમાવી દીધો હવે મારી પાસે કશું જ નથી. એટલે ખરેખર આપડે સમય નું મૂલ્ય સમજવું જોઈએ અને એનું મહત્વ કેટલું છે એ પણ જાણવું પણ જોઈએ અને બધાને સમજાવવું પણ જોઈએ.
સમય તો એ છે કે સમયની સાથે લોકો બદલાય છે લખજો વાતાવરણ બદલાય છે બધું બદલાય છે તો એ વાતાવરણ સાથે આપરે એમ કરું તમા માટે સારું જરૂરી છે આપડે વાતાવરણ સાથે સમય સાથે. કારણ કે અમે જો અમને જોમે કીધું કે અ કપવામાંવાનું વી એ સાચી વાત છે કારણ કે હમણા જો આપણે આપડે આપડે જે કામ કરતાય આપડે એવું વિચાર બેસીઐ કે આજ મારી જિંદગી આજ ખાલી કામ ખોટું આ સમયમાં આપડે કામ ધંધાની સાથે સાથે આપડે કોઈ નવી સ્કીલ ડેવલોપ કરીએ આપડા આપડા માટે કે ખુબ જ ઉપયોગી થાય આ સમય તો હમણાં તો આપણને નકામુ જ લાગશે જેમ કે આપડે સ્કૂલમાં ભણતા ત્યારે આપડે ગણીતમાં બધું આપું બધું નકામું છે આખ બધું આવતું નથી પર આપડે જે દસ પાસ થઈએ પછી અગાળી આર્ટસ કોમર્સ બ્રાન્ચો પપરે પછી આપણને ખબર પડે કે આ બધું કેટલું મહત્વનું હોય છે.
હા એટલે આજે આપ ડે જોઈએ કે આજના જનરેશન જે અત્યારે આટલી બધી ફાસ્ટ ટેકનોલોજી જે એમાં મોબાઈલ ફોનમાં કલાકો ના કલાકો વિતાવે છે જે ઘ ખરેખર ખૂબ જ ટાઈમ વેસ્ટ છે એ લોકો નો કે જ્યાં કશું જે લોકો એમાંથી અહ ના જે અમુક શીખવા જેવી બાબત તો હોય છે એને ધ્યાનમાં રાખીને જો સમયનો ઉપયોગ કરીને આપણે જોઈએ ફોનને તો વાંધો ના આવે પણ જો અમુક વાર ર રીલ સક્રોલ કરી કરીને આપણો ટાઈમ વેસ્ટ કરતા હોઈએ છે તો એ ખરેખર આપણા માટે પાછળથી પસ્તાવો થતો હોય છે ઘણી વાર કે એના લીધે આપડી આંખોને પણ નુકસાની થાય અને સ્વાસ્થ્યમાં પણ આપણને અસર થતી હોય છે.
હા એ તમે સાચી વાત કયરી કે આજે આપડો પરંતુ આજે આપડો આપડા સમય મા તો આ આઉં બધું બિલકુલ નઈ ફોન એવું પણ હમ હાલમાં જે જેનજીઓ છે બાળકો છે એમના માટે તો ફોન એક ઉપયોગી સાધન પર છે ને દુરપયોગી જો એ લોકો આ મોગ માં આ મોબાઈલ ફોન નો ઉપયોગ યોગ્ય રીતે કરે તે લોકોને ઘણી બધી ઘણો વિકાસ થઈ શકે ઘણો આગળ વધી શકે છે કારણ કે સમયની સાથે સાથે ચીજ થવું એ સમય નો નિયમ છે કારણ કે જો હમણાં તમે જોઈ શકો તો તમને આ મોબાઈલ ઓના માધ્યમથી તમને ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ શકે છે શિક્ષણ સામગ્રી માપ પ્રાપ્ત થઈ શકે છે. વગેરે જેવી જેથી તે લોકોને ભણવાનું ગણવાનું એ એ રહે છે બળ પડે છે એ રીતે લોકો સમયની સાથે સાથે પોતાનામાં બદલાવ લાવી સકે છે
હમ એ તો તમે સાચું કીધું પણ જો સમય ના આધીન બધી વસ્તુનો ઉપયોગ કરીએ ને જો વધારે સમય સમય કરતા આપડે એનો ઉપયોગ કરીએ તો એ એનો દુરુપયોગ થયો કેહેવાય જેમ કે આપણને નુકસાન થઈ શકે અને જો ખરેખર આપ ડે સમય નું મૂલ્ય સમજવો આપણેે આપણો જે સમય છે એનો મેનો સવાર થી બનાવું જોઈએ સેટ કરવું પડે ટાઈમ ટેબલ કે આપડે કઈ રીતે આટલી કલાકોમાં હું શું કરીશ કઈક જે સમય બચે આપણી પાસે એમાંથી આપણે કઈક નવું શીખીએ કઈક નવું જાણીએ અને આપણેે પોતાના ઉપર એ સમય ખર્ચ કરીએ એમ આજકાલ એટલી બધી ફાસ્ટ જનરેશન છે આપણા બધાનો યોગ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે કે લોકોને પોતાના માટે પણ સમય ન થી મળતો એટલે જેયા સમય છે એને ખરેખર ઉપયોગ કરીને આપડણે જીવનમાં કઈક આગળ આવે એવું કામ કરવું જોઈએ
હમ્મ કારણ કે બીતી ગયેલ છે એ પાછી આવતી નથી એજ રીતે તમે જો ચોવીસ દિવસ ના ચોવીસ કલાક હોય છે જો તમે આ ચોવીસ કલાક યોગ્ય ટાઈમ ટેબલ બનાવીને તમે જો આ ચોવીસ કલાકનો ઉપયોગ કરો એ તમારા માટે ઘણો ફાયદાકારક હોય શકે તમે ઘણી એમ ઘણો સમય એમ જેમ કે થોડક સમય રમવાકુદમાં થોડક મનોરંજનમાં થોડક નવી નવી નવી ડેવ ડેવલોપ કર ઓકે ડેવલોપ કરવા માં બાકી એ માં તમે સમય ફાળવી દો તો તો તમારા માટે આખો દિવસ સરળતાથી નીકળી જશે. અને તમારો સમય છે તે તમારો બગાડશે પણ નહીં ઉલટા તમને કામ લાગશે. હું તો એવી આશા રાખું કે આ સમય છે, એનો ઇંટનેશ સમજીએ લોકો સમજે આપણેે સમજીએ જેથી આપણા આવનાર ભવિષ્યમાં જે
આગળ વધી શકે.
હા, સાચી વાત છે તમારી અને જો અત્યારે આપણે જોઈએ, કે અ સમયને અનુસાર આપણેે ધ્યાનમાં રાખીને બધી બાબતો કરતા હોય, કે અત્યારે બાળકોને જે ભણવાનો સમય છે, ત્યારે આપણે ભણવામાં ધ્યાન આપી બાળકોને જો નાના બાળકો હોય એટલે એને તો નથી સમજણમાં આવતું પણ આપણે બાળકોને શી ખવાડિશું સમય નું મૂલ્ય કેટલું છે. કે સમયને જો આપણે ધ્યાન માં રાખીએ ને તો બધી બાબતોમાં આપડણે ધ્યાન રાખીએ, તો એ આપણે માટે આ માટે ખુબ જ ફાયદાકારક જેમ કે આપડણે જોઈ કે ક્યારેક જો આપણે પોતાના મનોરંજનમાં પણ એટલા બધા વ્યસ્ત થઈ જય કે કશેક જવાનું હોય, કે આપડે જેમ કે ટ્રેન છે તો ટ્રેન પકડવાની છે, આપડે મિનિટ ની પણ કિંમત થતી હોય કે જો ખરેખર હું દસ મિનિટ વેહેલો આવી ગયો હોત ને ત્યાં આવી ગયો અ આમ મારી ટ્રેન ચુકાત નય હું જ્યાં જવાનું ત્યાં પહોંચી શકશે એમ આપણું લક્ષ્ય છે જે છે એ આપણેે મેળવી શકીએ એમ સમય નુ મૂલ્ય આપને સમયસર સમજાય જાય તો કે આપણે જિંદગીમાં શું કરવું છે જીવનમાં કેમ આગળ આવવું છે એ બધા માટે આપડે સમય નું મૂલ્ય સમજવું ખુબ જરૂરી છે
હમ તો તમારી પાસેથી જે આ માટે સમય ને મહત્વ આપ મહત્વ આપવાની જે બાબતો મને જાણવા મળી શીખવા જોવા જાણવા મળી તે માટે હું તમને ખુબ ખુબ તમારો ખુબ ખુબ આભાર માનું છું તો હું પે પ્રયત્ન કરીશ કે આજે મેં સમયનો મને સમજાવ્યો કે હું મારા મિત્રો સગા સંબંધી તથા ગ્રામજનોને પણ આપવાનો પ્રયત્ન કરીશ તમારો ખુબ ખુબ આભાર
હા હા ભલે થેન્ક યુ તમારો પણ આભાર